હા
એજ તો હું ક્યારની ફોન કરું છું તો ફોન કેમ નથી ઉપાડતી
અરે યાર હું હજી જમી ને જસ્ત ઊભી થઈ એટલે અને મારો ફોન સાયલેન્ટ પર હતો અને મેં ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો
અચ્છા મેં તને કીધું તું ને મારા કઝિન ના મેરેજ તો મારે બધી તને મને તો અહિયાયા નું એટલું બધું નથી નથી ખબર તો તું મને પાર્લર ની કેવી ડિટેલ આપજે ને કેમ કે મને પાર્લર વાળી પણ રાખવી પડશે ને મેરેજમાં
ઓકે ક્યારે છે મેરેજ
આ મેરેજ તો આવતા મહિને છે પણટ અત્યારેથી બધું નક્કી કરી લઈએ તો સારું રહે ને એમ
હા એ તો છે પણ હું એક જ શરતે હેલ્પ કરીશ
સુું
તો તને મને બી લગ્નમાં તો બોલાવી પડશે ને
અરે એ તો તું તારે કેવું થોડી પડે તો તારે જાતે આવી જવાનું હોય યાર
હા એ તો છે તો તું નહી બોલાવતો ભી હું તો આ આવી જ જઈશ
બસ તો પછી જાતે આવી જજે યાર હું કહી દઉં ચાલ ને તું ઈન્વાઈટેડ છું મારા કઝિન ના લગ્નમાં
હા અને જમવાનું બહ મસ્ત રાખજો
સારું સારું એ તો જો મે હવે નક્કી થશે
હા હા
મેન્યુ પણ હવે વિચારીશું મને પપ્પા એમ કીધું છે મને આપ્યું છે કે તું મેન્યુ ડિસાઈડ કરજે તો થોડું મને સજેસ્ટ કર ને કે કેવી ટાઈપ નું મેન્યુ રાખી શકે
અ જો મેન્યુમાં આપડે કેવું રાખી લખી શકે કે લક બધાના ભાવે એવું લક નાના હોય મોટા હોય થોડાક મિડલ એજ હોય યા તો ઓલ્ડ એજ હોય બધાના ભાવે એવું કઈક વિચારવું પડે
હા એજ તો પપ્પા એ મને આપ્યું કે તું બધું તારી રીતે મેકઅપ વાળીનુંું મને કરવું પડશે મંદી વાળીનુંું મને કરવું પડશે હજી તો શોપિંગ બાકી છે બધું આ કેન્ટીન વાળું હજુ કેટરિન વાળું કરવું પડશે કેટલું બધું કામ બાકી કી પડ્યું છે હજુ તો
અરે અરે હું છે ને તને મારી પાસે એક બહુત સારી પાર્લર વાળ ના નંબર છે મેં છે ને હમણાં જયારે મારી શું કેવાય ફોઈના ફોઈની છોકરી નું લગ્ન હતું ને તો મેં ત્યારે ત્યાં જ રેડી થવા ગઈ હતી તો એમને બહુ એકદમ ડીસન્ટ કેવું કે આપડણે કહીએ ને કે બહુ હેવી મેકઅપ બી નતો કે બહુ આમ ઉઘડીને ના આવે એવો અને થોડો સારો ડિસેન્ટ મસ્ કરી આપ્યો હતો
હા આજકાલ તો પાર્લર વાડીીથી પણ બીક લાગી અમુક લોકો તો કેવા ભૂત બનાવી દે છે
થી મને એનું થોડુંક કામ બહ સારું લાગ્યું હતું તો મેં એમનું કાર્ડ ને બધું લઈ રાખ્યું હતું તો હું છે ને તને અમને એ એવું હોય તો ફોટો મોકલી દઉં છું અને બહ કઈ દૂર છે બી ન નજદીક જ પડશે આપણને તો તું એને એક વખત પૂછી દઉજે કેટલું
એ તો હમને ડિસાાઈડ જ કરું છે કેમ કે અમે લોકોથી ત્યાં નહી જવાય એ અહં અમારા ઘરે આવીને અમને તૈયાર કરતા હોય તો એમ એટલે અમને બધું નક્કી કરવું પડશે
હા એ તો થઈ જશે નહી વાંધો આવે
હમ અને કોઈ તારા નજરમાં મેંદીવાડી છે
હા છે ને એ તો અમારી સોસાયટી માં જ એક બેન રહે છેને બહુ સારી મૂકે છે
હા હા બરાબર તો તો મારે મહેંદીવાળ કેમ કે અમારા અહીિયાં ત્રીસ કે પાંત્રીસ જણાને મંદી લગાવવાની થશે
ઓકે તો હું એવું હોય તો અમને વાત કરી દઈ છે થડે કેમ કે હું અમને નીચે જઈશ ચાલવા માટે તો એ હોય જ છે તો હું એમને પૂછી દઉશ પ્રોપર કે ફ્રી છે કેમનું છે તો
હા અચ્છા અને તું એમને એમ બી પૂછજે કે પાંત્રીસ થી કદાચ ચાલીસ જણાનું ચાલલો ને અમે મેક્સિમમ રાખીએ તો એ કેટલા પૈસા લેશે ને એ બધું તું સરખું પૂછી લેજે ને
હા એવું પ્રોપર છે ને બજેટ બી પૂછી લઈશ અને એમને પૂછી લશ કેટું કેટું દિવસ અગાઉ એમને કેવું પડે બધું ફાઈનલ કરવા માટે
હા હ એ બરાબર તું પૂછી લેજે કેમ કે એ બી એના બધા જોડે એમના જોડે લઈ આવશે ને એકલા તો થોડી બધાને પહોંચી વળે
હા એ જને આટલા બધા લોકો છે તો આઈ ગેસ તો એમને લક એમના એમની આખી ટીમ છે આવું કઈ બહુ મોટું ફંક્શન હોય ને તો એ આવી રીતે જાય છે લાઈક સાત આઠ જણ જના છે તો થઈ જાય એટલે હોય તો વાંધો ના આવે
હા એ તો બરાબર છે કેમ કે આ વખતે આ અમે આ મેરેજ તો એકદમ ગ્રાન્ડ તરીકે કરવાના છી એટલે હવે અમને બધું આમ સારી તૈયારી કરવી છે હજુ તો તૈયારી નથી થઈ એટલું બધું ટેન્શન છે ને
હા પણ હવે લગ્ન વાળું ઘર હોય એટલે થોડું તો રહેેવાનું જ
હા એજ ને એ તો સાચું છે મારે તો હજી શોપિંગ પણ કરવાની છે આપડે લેંગા ક્યાં સારા મળે છે
લહેંગા ના એ બી છે ને લાઈક એકદમ આ બ્રાન્ડ જો લક બ્રાન્ડેડ જોઈતા હોય તો એ તો એને માટે તો અમદાવાદ ને તઈ જવું પડે પણ મારા નદીક એક શું ક એક શોપ છે એ બી સારું કરી આપે છે, મતલબ આપણને કસ્ટમાઈઝ લેંઘા જોતા હોય ને તો એ પ્રમાણે બી કરી આપે છે.
હા મને કસ્ટમાઈઝ લેંઘા જોઈએ છે.
કસ્ટમાઈઝ જોઈએ છે ને તો હું એમનું જ બી કાર્ડ તને મોકલી દઈશ. તું એવ વું હોય ને તો એક વખત પૂછી આવજે ને મને કે છે હું જોડે આવીશ તો આપણેે છે ને પ્રોપર બાર્ગેનિંગ બી કરી લઈએ.
હા, સારું તું આવજે ને તને પ્રોપર બાર્ગેનિંગ કરતા તને સારું આવડે છે. મારા કરતા તો
હવે તો થોડું થોડું શીખી લેું ધીરે ધીરે તો બી હજુ પ્રોપર તો નહી આવડતું પણ કરી લઈશુ ચાલને.
મારા કરતા તો પણ તને સારું આવડે છે એટલે તું ચાલ તો મને થોડું એમ થાય કે ના કોક છે, માર જોડે.
ના ના પાકુ હું આવીશ તું મને ખાલી કહી દેજે ને એવું હોય તો ક્યારેક હવે સેટરડે યા તો, નેક્સ્ટ સેટરડે જઈએ?
હ હ ચાલશે વાંધો નહી.
સેટરડે યા સન્ડે જયારે બી તું ફ્રી હોય મને તો બે દિવસ ચાલશે બાકી બાકી મોસ્ટલી વર્કિંગ ડેઝમાં મેળ ના પડાય. પણ આ બે
ના ના એ તો છે આપડે સે એવું હોય, તો સન્ડે ચાલશે? બ સન્ડે ના પણ દુકાનો બંધ હોય, ને આપણે સેટરડેને જઈશું વાંધો નહી.
હ ને તો સેટરડે ના આપણે એ લેહેંગાનું પતાય દઈએ. હું એપની જોડે તને મળી દઈશ પ્રોપર આપડણે એ બી વાત કરી લએ કે કસ્ટમાઈઝગર કરાવવો હોય તો કઈ રીતનું થાય છે એ બધું.
હા, તો એમને આપડે જઈશું તો આ સેટરડે ના બરાબર.
હા કેમ કે એમને અગર કસ્ટમાઈઝ આખો કરાવો છે તો તમને થોડું વેલ્યુ બી કેવું પડશે ને કેમકે તને નેક્સ્ટ અગર અગલા મહિને જોઈતો હોય, તો એ પ્રમાણે એમને થોડો ટાઈમ બી લાગશે ને, સ્ટિચ કરતા ને બધું કરતા.
હા સાચી વાત છે, એટલે અમે અહીંયા અમે સુરતથી ઓર્ડર કરાયો હતો, બટ એ ઓર્ડર ખબર નહી કેવી રીતે કેન્સલ થઈ ગયો અમે ઓનલાઈન કર્યો હતો બટ એ કેન્સલ થઈ ગયો, તો પછી અત્યારે હવે બધું ઝડપથી કરવું પડે છે.
ઓકે! સુરત. બી આવી રીતે મારા એક જાણીતા છે, પણ આ છે ને થોડું સારું કરી આપશ હું અત્યાર જેની વાત કરું છું ને. એ લાઈક હા એ અંકલ હ ન દરજી એ રીતે સારો બી છે, અને એ કામ બી એમનું થોડું ઝડપ. ઝડપી છેે. તો તો તમને જલ્દી મળી બી જશે.
બરાબર. તો બસ એ નક્કી રહ્યું કે એના માટે તું મારા જોડે ચાલીસ અને એવું હોય તો તે દિવસ આપણે મહેંદી વાળીને મળી લઈએ કે પછી આપણેે પેલી શું કેહેવાય પાર્લર વાળીને પણ મળી શકીએ ને
હા તો છે ને હું તને કહું જો એક કામ કરજે તું સેટરડે ના છે ને મારી ઘર આ આવી જજે
હમ
તો આપડે પેલા આંટી તો એ સોસાયટી એમાં જ રહે છે મહેંદી વાળા તો એને મળી લઈશું તને જે બધું કરવું હોય પૂછવા હોય એ બધું કરી દેજે પછી પાર્લર વાળી જોડે જઈશું ને પછી છેલ્લે લેંગા વાળા ને મળી આવીઈશું
હા સારું એકદમ ડન તો તો પછી હું સેટરડે ના તારા ઘરે સવારની વહેલી આ આવી જઈશ
હવતો હા હ તો તું આવીઈશ તો ઉ ઉ દે ના ઉઠી તો આઈને ઉઠર દે છે પણ
હા બસ તો એ તો ઉઠાડ દઈશ
હા તો જમવાનું બી પછી અહીયાયા જ રાખજે આપડે એવું વતુ તો કઈક ખાવા દઈશું બહાર યા તો પછી ઘરે હું કઈક બનાવીશ તારી માટે મસ્ત
ના ના ઘરે નહી આપણે બારે જ જમી આવશું
હા તો એવું કરીશું તું આવી પછી આપડો બહાર નીકળીએ બધું એમ બી કામ છે ત્રણ ચાર તો પછી પછી બારત જમીને પછી જઈશું
હા શાંતિથી એ દિવસ ઘરે આવીઈશું કેટલા દિવસો પછી આપણેે મળીશું નહી
એજ હમણાં ન તો ટાઈમ જ નહી રતો કહું ને હું
એજ તો તારા જોડે આટલી બધી વાત કરીને મને એમ થયું કે હાાસ મારું થોડું ટેન્શન થોડું અ ઓછું થઈ ગયું
ના ના કઈ બેી હપ જોઈએ તો કે છે બીજું બી આપડે બધું કરી દઈશું અને મારા પપ્પા ના બી બહ બધા જાણીતા તો આમાં નહી તો બીજા કોઈમાં મેર તો પડી જ જશે કેટરિંગમાં બી એ થઈ જશે બહ ટેન્શન ના લઈશ
હા હા થેન્ક યુ થેન્ક યુ યાર
અરે એમાં શું હવે દોસ્તારૂમમાં થેન્ક યુ કેવાનું હોય
તો પણ સાચેત આટલું બધો મારી ટેન્શન ઓછી કરી દીધી
ના તો ત્યારે તો થેન્કયુ તો મને પરાઈ કરી દીધી આવું ના ચાલે
અરે ના ના એવું કઈ નથી બસ થેન્ક યુ તો પાછું લઈ લઉં હું
હા બસ પાછું લ એ લ
બરાબર બાકી અંકલ અટીી ને બધા મજા જામાં છે
હા બસ બધા મજામાં હમણાં જ વચ્ચે તને યાદ કરી હતી
બરાબર મમ્મી પણ યાદ કરતા હતા કે હમણાં કે તારી ફ્રેન્ડ બહ દિવસ પી ઘરે નથી આવી મેં કીધું એ પણ કોલેજ ને જોબ તમને બધું કરે છે એટલે ફ્રી નહી થતી હોય એટલે
હા મને હમણાં જ મમ્મી પૂછતી હતી કે કેમ નહીિ આવતી એમ મેં તું હવે બધા અલગ અલગ બધા કામ કામમાં હોય છે પછી મેં તું ના હમણાં પ્લાન બનાવીએ છી કઈક તો વચ્ચે મળવાનું બધું ગોઠવીશું
હા એતો છેજ ને બનાવીએ હવે ક્યાંક મળીએ તો આપણેે સેટરડે ને મળીશું જ કેટલી બધી વાતો છે એ બી કરીશું પોોતી
આખો દિવસ જલસાત કરવાનો છે એ દિવસે
એજ તો હવે તમારે ચેન્નઈ પડે ક્યારે સેટરડે આવશે
કઈ નઈ કઈ નઈ એતો ગોઠવી લઈશુ અને બધું બઉ વિચાર વિચાર ના કઈશ ટેન્શન ના રઈશ બધું થઈ જશે
હા હા સારું ચાલ તો મળીએે સેટરડે ના
બી યાદી આપજે
હા ચોક્કસ આપીશ
હો તમારા કઝિન ને મારી તરફ કોંગ્રેચ્યુલેશન કજો
ઓકે ઓકે કહીશ ચાલો બાય
બાય બાય